હા તમને મારો અવાજ આવે છે? હા તો આજે આપણે થોડીક બાળપણની યાદો વિશે વાતો કરીશું.
સરસ ટોપિક છે બાળપણની યાદો હવે જયારે આપડે અમુક ઉંમર થી આપડે જયારે મોટા થઈ જઈએ ને પછી શાંતિ થી જયારે કોઈ જગ્યા બેઠેલા હોય ને ત્યારે આપડે વિચારીએ કે આપડુ બાળપણ એટલે આપડા ગયેલો સમય કેવો હતો તે જોઈને બી આપડે વિચારીએ તો મન એટલું ખુશ થઈ જાય છે ને.
હા સાચી વાત છે તમારી એની ક્યાં વાત કરો હમણાં અમારી એક્ઝામ પતી ને વેકેશન નો ટાઈમ હતો અને હમણાં તો ગરમી પણ બહુ જ છે તો હમણાં અમે લાસ્ટ નાઈટ એસી ચાલુ કરીને મારું આખું ફેમિલી અમે બેઠા ત મમ્મી પપ્પા અમે બ બેનો અને ત્યારે મારા પપ્પા ઠંડુ એકદમ કલિંગર લઈ આયા અને અમે બધા એક જ ડીશમાં સાથે બેસીને ખાધું અને પછી અમે જે વાતો ચાલુ કરી મારા પપ્પા કે તમે તો નાના હતા ને ત્યારે આવું કરતા હતા તમે મમ્મી એમ કે તમે નાના હતા ને ત્યારે આવુંજ કરતા હતા આ બધી વાતો સાંભળીને મને તો મારી આંખની સામે જ મારું બાળપણ યાદ આવી ગયું.
બાળપણમાં આપણને કોઈ જવાબદારીની કઈ ટેન્શનની કઈ જ નહી ખુલ્લા વાતાવરણની અંદર જેટલું રમવું હોય એટલું રમવાનું જે રમવું હોય જેની સાથે રમવું હોય તે રમવાનું અને કેટલો બધો આનંદ કર એ વખતે મોબાઈલ નહ હતો એટલે ભગવાન ની કૃપા છે કે સારું હતું તો બધા જ ઘરમાં બધા જ ગ્રાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં બધા રમતા એક બીજાની ઘરે જઈને રમતા અ મોબાઈલ આવી ગયો પછી તો બધા એકલા એકલા પોત પોતાની રીતે મારા બાળકો તો કદાચ બાળપણ એ લોકોએ બાળપણ પોતે ખરેખર વિતાવ્યું કે ની વિતાવ્યું તે પણ મને ખબર નથી કારણ કે હું મોબાઈલના દોડમાં એ લોકોના બધા ક્લાસીસ આ ક્લાસીસ તે ક્લાસીસ પેલા ક્લાસીસ ઢીકડા ક્લાસીસ ફલાણા ક્લાસીસ વેકેશન પડ્યું એટલે એ ચાલુ. અને પછી સ્કૂલ ખુલે એટલે સ્કૂલ નું ટેન્શન એટલે મને એ લોકો પર એટલી બધી દયા આવે કે અમે જેવું બાળપણ જીવેલા અમે જેવું કરેલું તેવું તો કદાચ તમને કરવા પણ નહી મળશે.
હા સાચી વાત છે કારણ કે આ જે આધુનિક યુગ છે ને એ એકદમ દોડધામ વાળો છે આપણેે જો એકદમ હ હારી પોસ્ટની નોકરી મેળવવી હોય કે કોઈ પ્રતિષ્ઠિત ખુરશી મેળવવી હોય તો આપણે એકદમ પ્રયત્નશીલ રહેવું પડે અને ભણવામાં ધ્યાન દેવું પડે અને એના કારણે આપડી રમત ગમત છૂટી જાય છે પણ મને તો હજી પણ યાદ છે હું જયારે નાની હતી ત્યારે મારા બધા જ ફ્રેન્ડ લોકો રવિવારે મારી બધી જ ફ્રેન્ડ સવારે માથું ધોઈને આવે એટલે હું પણ માથું ધોતી અને નવી ક્લચર્સ નાખતી પછી અમે બધી બેનપણીઓ એકબીજાની માથાની હેરસ્ટાઈલ જોઈએ અને પછી અમે રમવા જતા સન્ડે એટલે અમે નવા કપડા પહેરતા માથું ધોતા એમાં મમ્મી અલગ ટાઈપ નું માથું વાળી આપતા અને પછી મારા વાળ તો સૌથી લાંબા હતા અને પછી અમે નીચે રમવા જતા તો પાર્કિંગમાં મમ્મી બોલાવી બોલાવીને થાકી જાય પણ હું મમ્મીને એમ જ કહું મમ્મી હું પાંચ મિનિટમાં આવું છું મમ્મી હું પાંચ મિનિટમાં આવ છું. અને મમ્મી મારી વાત જોતા જોતા ખાવાનું ઠંડુ પણ થઈ જતું. સાથે સાથે અમે રમવામાં સંતા કુકડી ખોખો પછી ડબ્બો આઈસ પાઇસ અને બોટલ હોય ને થમ્સઅપની એમાં અમે ધૂળ ભરતા. પછી એને દૂર ફેંકતા અને ડાય આપવા વાળો લેવા જ હતો અને શું એ બાટલી અમે ઉડાડતા લત મારી મારીને બહુ મજા આવતી.
સાચી વાત છે અત્યારે તો એટલા બધા રૂપિયા ખર્ચીને પણ બાળકોને એટલી મજા નથી આવતી બધી વસ્તુમાં જે આપડણે વગર રૂપિયા ખર્ચીને ભંગારની વસ્તુઓ માંથી એન્જોયમેન્ટ કરતા હતા મોડી રાત સુધી પત્તા રમતા આઈસપાઈસ રમતા બેડમિન્ ટન રમતા પકડદાઓ રમતા થપોદાઓ રમતા એકબીજાના ઘરે જઈને બપોરે તડકો હોય એટલે બહાર નહી જવા દે તો એકબીજાના ઘરે જઈને આપડે રમતા અ આપડે જે બાળપણ જીવ્યા છે જે મજા કરી છે એ મજા જો અત્યારે બી આપણે યાદ કર્યો તો આપણે જે ઉંમરના ને તે ઉંમર માં પણ આપણેે સ્વસ્થ થઈ જઈ છી કે હા મેં કેટલું સરસ બાળપણ કાઢ્યું છે ને મેં મારા બાળપણનો કેટલો સરસ રીતે ઉપયોગ કર્યો છે એ ધમા ચકડી મસ્તી મારા મારી એકબીજા નો પક્ષ ખેંચવાનો એટલે ચીડવવાનું. દોડાદોડી કરવાની બધી વસ્તુઓ લઈ લેવાની પછી એને આપી દેવાની ફ્રેન્ડશીપ એટલી બધી પાકી હોય કે આપણેે એકબીજા માટે લડી જઈએ એકબીજાને મદદ કરીએ કોઈ દિવસ કોઈને રડાવીએ ની કે કોઈ દિવસ કોઈ વસ્તુની કોઈને ખુટ ના હોય જેની પાસે જે હોય કે બધું એકબીજાને શેર કરતા એટલે એ મજા જ કઈ ઓર હતી એ જમાનો પણ કઈ અલગ હતો ને એ દુનિયા જ એકદમ અલગ હતી.
હા એની ખાલી પળ બે પળ એની યાદ આવી જાય તો એવું જ અનુભવે જાણે હજી હું નાની જ છું.
કેટલીક વાર એવું થાય કે હું મારા બાળકોને રમાડતી હો ને ત્યારે પણ મને એમ થાય કે અમે તો આવી રીતે રમતા અમે તો આવી રીતે રમતા તો બાળકો મને એક જ જવાબ આપતા મમ્મી તમારો જમાનો ગયો તમારા જમાનામાં બધું અલગ હતું હવેનો જમાનો જુદો છે મેં કીધું બેટા જમાનો નથી બદલાયો. પણ પરિસ્થિતિ અને ટેકનોલોજી બદલાઈ ગઈ છે એના હિસાબે તમે તમારું બાળપણ ન ખોઈ કાઢો કે તમે તમારા મોટા થઈને તમને દુઃખ થાય કે હા મેં મારું બાળપણ એમ જ કાઢી નાખ્યું મેં કાંઈ પણ નહી કર્યું એ વખતના અ અ બાળપણની અંદર ચોરી કરીને જમરુક કોઈના વાડીમાંથી તોડી લાવવાનું, ચીકુ તોડી લાવવાની, કેરી તોડી લાવવાની, અને વગર ચપ્પુ એક હાથથી તોડીને બધા એક એક નાનો નાનો પીસ લઈને ખાય બધા વેચીને ખાય એ બધી મજા જ કઈ ઓર છે, અને એનાથી આપણને ઘણું બધું શીખવા પણ મળતું કે વેચીને ખાવાનું સાથે રહેવાનું, સારા મિત્રો બનાવાના કે જે એકબીજાને હેલ્પ કરે છોડીને ન જતા રહેે તેનાથી જ તમારા અંદર અ સારો નેચર ભાવ જાગે છે કે ભાઈ તમારા આસપ મિત્રો છે તમે કોની સાથે રમો છો, કેવું બાળપણ છે, તમે ક્યાં મોટા થયેલા છો, માતા પિતા પણ જોઈ લેતા કે હા મારા બાળકો સારી જગ્યા રમે છે, સારા લોકો જોડે રમે છે, એટલે આપણને બી સારી સમય મોડે સુધી રમવા પણ દેતા બૂમ પાડતા છતાં પણ આપડે મોડે રમ્યા જ કરતા અને પછી આવીને હાથ પગ ધોઈને કપડાં બદલીને સુઈ જતા એ બાળપણની અંદર સવારે પણ ઉઠાડે ત્યારે પણ આપણે પાંચ મિનિટ, દસ મિનિટ, પાંચ મિનિટ, દસ મિનિટ એમ કરીને મોડે સુધી સુતા રહેેતા ને પછી ઉઠીને પોતાની રીતે અલમસ્ત જાણે રાજાશાહી જિંદગી જીવ હોય ને, તેવું લાગતું હતું
હા, એકદમ સો, સો ટકા સાચી વાત કીધી તમે બાળપણની તો વાત જ શું કરીએ બાળપણ એ એવું પરિબળ છે, જે આખા જીવનનું આમ કહી શકાય ને કે ગોલ્ડન પીરિયડ છે, તે હતું કારણ કે યુવાનીમાં આવે ત્યારે આપણી પાસે શક્તિ હોય અને સમજ પણ હોય છે, પણ આપણી પાસે પૈસો નથી હોતો, વૃદ્ધાવસ્થામાં એવું હોય છે કે આપણી પાસે સમય હોય છે, અને રૂપિયો પણ હોય છે, પણ આપણી પાસે શક્તિ નથી હોતી, હા બાળપણમાં જરૂર છે કે આપણી પાસે પૈસા નથી હોતા પણ આપણને મમ્મી પપ્પા ને આપડે જે કહીએ કે ના મને આ ગાડી લેવી છે, મારે આ બંદૂક લેવી છે, મારે ઢીંગલી લેવી છે, કિચન સેટ લેવો છે, બધું આપડે કેવા ભેગે જ હાજર થઈ જતું અને હજી પણ મને યાદ છે ત્યારે હું મારા ફ્રેન્ડ લોકો સાથે રમતી ત્યારે મારા પપ્પા મારા માટે ટેન્ટ હાઉસ મંગાવ્યું હતું, મારા ફ્રેન્ડ લોકો પાસે કોઈ પાસે નતું પણ હું બધાને મારા ઘરે બોલાવ અને બપોરે બધાની મમ્મી સુવડાવી જ દઈ પણ કોઈ સુતું નહી, મમ્મી ને સુવડાવીને બધા ઉભા થઈને અમારા ઘરે આવી જતા અને અમારા આવે એટલે એમને કે એમને એમ અમે પડીકા પણ સાથે રાખતા, ફ્રુટી ને એવું બધું સાથે જ રાખતા, કપ કેક ને એવું ટેન્ટ હાઉસ ની અંદર જવાનું, કિચન સેટ પાથરવાનું, ઢીંગલી એકબીજાની લઈ આવે બધા પછી, અમે પડીકા ખાતા જલ્દી જીરામાં ડોનલ્ ડીપ કરીને ખાતા શું મજા હતી એની
દરેક વસ્તુમાં આપણને એપ એટલે એક્સપેરિમેન્ટલ કરતા અને પછી એ વસ્તુને યાદગાર માનતા હવે કેવું છે કે એ લોકોનું જે કિચન સેટ થી કે બારબી ઢીંગલી થી કે સતુલે પેલા પથ્થર ને બોલ થી રમતા એ બધું વસ્તુ તો અલોપો જ થઈ ગઈ છે, આવાના બાળકો જો કિચન સેટ રમે તો છોકરીઓને એમ કેવો તું કિચન સેટ રમે છે! તું આવું કરે છે! આવું તો કરાતું હશે તું કઈ નવું કર એટલે માતા પિતા શું કરેને મોબાઈલ પકડાઈ દેતા હાથમાં કે લે તું હવે એક વાર બાળકને જો મોબાઈલની લત લાગી જાય તો પછી પાછી છૂટતી નથી, એટલે પછી એ પોતાના બાળપણનું જે ખરેખર મજા લેવાની હોય જે રમતો રમવાની હોય તે રમી શકતી નથી, હોતી એટલે બાળપણ તો આપણે લોકો જે જીવ્યા છે તે જ પ્રમાણે હું કઉ તો સારું છે હવેના બાળકો કદાચ પોતાનું બાળપણ એટલું સારું ની જીવશે જેનું તો મને બહુ જ દુઃખ છે કે મારા બાળકોની બી વાત કરું તો બી મારા બાળકો પણ એટલું અ બહાર આઉટડોર જતા જ નથી ને બપોરના હું પણ નથી જવા દેતી ને હવે તો પરિસ્થિતિ એવું છે કે કોઈ એકબીજાના ઘરે જાય ને તો કોઈને હવે બહુ ગમતું નથી, પહેલા કેવું હતું કે બધાના દરવાજા ખુલ્લા જ રેતા કોઈ કોઈના ઘરે જાય કોઈ બોલતું નહી આવતું જતું તો બધું જ ચાલતું પણ હવે એ પરિસ્થિતિને વસ્તુ ઘણી ઓછી થઈ ગઈ છે
હા, કારણ કે હમણાં શું કોઈને એકબીજાની ઓખ નથી પોહાતી, હમણાં તો જવા દો ને અમારે બાજુ ના એક આંટી છે એમના ઘરે એક ઓલા સામે વાળાનો છોકરો આવ્યો તો એમ કે અમારા ઘરે આવી ને બીજા દિવસે એવું કેવા માંડ્યા કે અમારે તો ચાદર પણ બગાડી ગયો ત્યારે અમે વિચારવા મંડી ગયા કે અમે તો નાના હતા ને ત્યારે કેટલા ધમાચકડી કરતા ધૂળવાળા પગે આખા ઘરમાં દોડતા, મમ્મી રાાડો પાડતા તોય પણ પણ આવું બધું શું હમણાં બધાને પેલું લાગે છે કે ના તો મારું કામ વધારી દીધું એમ નથી સમજતા કે આપણા ઘરે છોકરા લોકો રમે છે, ખાય છે, આપણા ઘરે નાના બાળકો રમે અને એમની એઠ પણ આપણા ઘરે પડે ને તે પણ સારું કેહેવાય પણ હમણાં શું આજની જનરેશન ને ઘ નું કામ કરવામાં આડસ આવ હોય એટલે વધારે કામ વધારી દે છે, એવું બધું વિચારતા હોય છે, એટલે બધાના મન નાનકા થઈ ગયા છે
હા, એ મન નાના થવાની સાથે સાથે મોંઘવારી પણ સાથે થઈ ગઈ છે, કે પહેલા શું થતું કે વેકેશન પડેને બીજા દિવસે બધા મામાના ત્યાં પહોંચી જતા ને મામી એટલા પ્રેમ થી આખું વેકેશન બધાને રાખતા, ખવડાવતા, પીવડાવતા, રમાડતા, એન્જોયમેન્ટ, કરાવતા હવે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે, કે મોંઘવારી એટલી થઈ ગઈ છે, કે કોઈ કોઈના ઘરે જઈને તો પોસાય જ નહી, શાકભાજી, દૂધ, આ તે એ બધું જ મોંઘું થઈ ગયું છે ને પ્લસ પેલા કેવું કે બધાના મન મોટા હતા કે ભાઈ કઈ પણ તોડી ફોડી નાખે છોકરાઓ બગાડે તો કોઈ બોલતું ની હતું હવે તો કઈ પણ બગાડે અથવા તોડફોડ કરે અથવા તો ઘર જો ગંદુ કર્યું હોય તો બીજા જ દિવસે એટલે એમનું નેચરમાં જ ખબર પડી જાય એટલે આપણને ઓકોળ લાગે એટલે આપડે એમ ત્યાંથી જતા રહીએ કા તો એમના ઘરે બીજી વાર આવતા પેલા આપણે વિચાર કરતા હોઈએ છીએ વેકેશનમાં બી આપણા ઘરે કોઈ આવે તો પહેલા આપણે એમ પૂછે કે ભાઈ ક્યારે જવાના છો તમે? એટલે વસ્તુ ને પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે કે જેના કારણે સમય પણ જવાબદાર છે, ટેકનોલોજી પણ જવાબદાર છે, ને એ બધી જ વસ્તુ પરિસ્થિતિને આધારે છે તો આ ટોપિક પર વાત કરતા આપણને તમારી સાથે વાત કરતા ખુબ જ મજા આવી થેન્ક યુ
હા મને પણ તમારી સાથે વાત કરીને મારું બાળ પણ યાદ આવી ગયું
થેક યુ હા આવજો